કેમ બસ મજામાં
અરે બસ મજામાં હવે તો તહેવારની સિઝન આવશે. જૂન જુલાઈથી ચાલુ થશે. એટલે મેં કીધું લાવો આમને પહેલેથી જ કહી દઉં કે આ વખતે મારા ઘરે છે બધું એમ.
એવું છે
હમ સાતમ આઠમ થી બધું ચાલુ થઈ જશે કે પી પછી એક પછી એક બધું ચાલુ રહેશે એમ
હમ્મ
એટલે તમે ગૌરી વ્રતો તમે કર્યા હશે
હા એ તો કયલા જ અચ્છા
હા મેં પણ કર્યા તા પછી પછી થોડા ટાઈમ આવશે દિવાળી આવશે પછી હોળી અરે સોરી મેં તો મેન તો ભૂલી જ કે તહેવાર આપડે નવરાત્રી
નવરાત્રી
હમ્મ મને અ અત્યારે તો હું ઓછું જાઉં છું પણ મને ગમે નવરાત્રી અને મને ગમે ગરબા ગાવાનું
હમ્મ મને પણ નવરાત્રી તો બહુ જ ગમે અને એમાં ગરબા રમવાની તો કેટલી મજા આવે
હા અને અહિયાં તો ખબર ન પેલા બહુ મસ્ત રમઝટ જામતી તી હમણાં છે ને અહિયાં ઓછું થઈ ગયું છે તો પછી ઈચ્છા નહી થતી ગરબા રમવા જવાની એમ પણ પેલા બહુ મસ્ત આમ રાતના ત્રણ ત્રણ વાગ્યા સુધી અને છેલ્લા બે દિવસ તો આ આખી આખી રાત ચાલતું હતું તો હમણાં તો કોઈ આમ મિત્રો જોડે કોઈ પાર્ટી પ્લોટ કે ગમે તેમાં જઈએ ને તો જ મજા આવે બાકી નથી મજા આવે
બરાબર
એટલે તમે ત્યાં તમે તો અહીંયા જતાશો ને ગરબા ગાવા
હા
બરાબર પાર્ટી પ્લોટને એ બધામાં
હા જઈએ ને અમે તો બધા ભ ભેગા થઈ ને રમવા જઈએ
બરાબર હા એટલે અ બધા હોય જોડે તો મજા આવે તવેમ અમારે અમારે મને તો
હા